લો
હલો, જય શ્રી કૃષ્ણ.
ના
બસ જુઓ એકદમ મજામાં
કેવા છે વરસાદ પાણી
વરસાદ પાણી તો થોડાક છે હવે શરૂ થઈ ગયો છે વરસાદ હવે તો ચોમાસા સીઝન ચાલુ થાય તો હવે તો આવે તો સારું રાત જોતા હતા અમે તો વરસાદની
અમારે તો વરસાદ જ નથી હો ભઈ.
હા, હા.
મારે તો બહુ જ આ પેલું છે વરસાદ જ નથી. બહુ ગરમી થાય છે.
હમ્મ, હમ્મ, હમ્મ.
એમ આજે આપડે નાના બાળકો હા વેકેશન ખુલી ગયું એક મહિનો થશે હવે આઠ તારીખે
અચ્છા
આઠ તારીખે ખુલી ગયું છે. એક જૂને એટલે બાળકોને હવે બધુ પ્રવૃતિઓ ચાલુ થઈ ગઈ છે નાના બાળકોને મોટા બાળકો ને બધાને અને પછી તહેવારો આવશે એટલે એના બધા એ લોકો કોમ્પિટિશનો રાખશે હમણા એકવીસ જુને યોગા ડે ગયો એટલે એ પતયું હવે રથયાત્રા આવશે પ્લેની બધી કોમ્પિટિશનો ચાલી થાસે ડ્રોઈંગ ને ક્રાફ્ટ ને એવું બધું કલર્સ કરો નાના બાળકો ને મોટા બાળકો એવું બધું અત્યારે તો આપ્યા કરે છે. હવે તો બધી તહેવારો આવશે એટલે એ પ્રમાણે બધી કોમ્પિટિશનો ને સે એવી બધી ચાલ્યા કરશે બાળકો ને એટલે ભણતર ઓછું થશે અને વધારે પ્રવૃતિ રહેશે નાના છોકરાઓને ને મોટા ને તો શું એક્ઝામ ને એવું બધું હોય પણ નાના ને તો કઈ હોય નહી એટલે બધું આ રીતે ટીચરો ક્રાફ્ટ પેપર છે ડ્રોઈંગ છે. એવું બધું થોડું થોડું આપ્યા કરે છે તમારે છે એવું બધું
હા અમારે એવું જ છે બાળકો જયારે નાના હોય ને મારો તો અનુભવ હું તમને શેર કરું બાળકો જ્યારે નાના હોય ને ત્યારે સ્કૂલે જવા માટે ખૂબ જ રડતા હોય છે સ્કૂલે નથી જવું, સ્કૂલે નથી જવું એવું કરતા હોય છે પણ જયારે ઈ સ્કૂલમાં સેટ થઈ જાય છે પછી તો એને ઘરે ગમતું જ નથી અને સ્કૂલે ક્યારે જવાનું છે એમ જ કરે કેમ કે સ્કૂલ વાળા શું છે નાના છોકરાઓને એની બધી એક્ટિવિટી કરાવતા હોય છે અને રમ હોય છે એની સાથે ટીચર નાનું બાળક બનીને રમતા હોય છે ને એને લસર પટીને હોય છે, પછી બધી પઝલ્સ ગેમ હોય છે તો બાળક એમાં એમાં રમયા કરે છે અને બાકીના જે હવે તમે જે વાત કરી રીતે અત્યારે બધા હવે તહેવાર શરૂ થઈ જશે તો એ લોકો ડ્રોઈંગ સબ્જેક્ટ એક આવે છે તો અને ક્રાફ્ટ પણ આવે છે તો એના માટે એ લોકો બધું એ ડ્રોઈંગ કરાવશે ક્રાફ્ટ કરાવશે બધી સ્કૂલમાં અને હવે હાઉસ વાઈશ પણ એ લોકોને બધાને કોમ્પિટિશન ચાલુ થઈ જશે કે બધા ટોપિક ઉપ ઉપર બોલવાનું થશે અને ડ્રોઈંગ કરવાનું થશે, તો ઈ એનો પણ એક સરસ છોકરાને અનુભવ થશે.
હ કારણ કે હવે તો બધી રથયાત્રા આવશે. પછી બધી પેલું પંદરમી ઓગસ્ટ આવશે, પછી શ્રાવણ મહિનો આવશે એટલે બધી હવે કોમ્પિટિશનો જ ચાલુ થશે આ તે વાર છે એટલે આ કરતા લેતા આવજો આટલું ઘરેથી ધોતાજો ડ્રોઈંગ બુક તો નાના બાળકોને તો હોય જ તે
હમ્મ હમ્મ
લોકોને ડ્રોઈંગ કોમ્પિટિશન કરશે પછી એમાંથી બધાને પ્રાઇઝ આ
હમ હમ હમમ અમારે પણ અહિયાં એવું કરે છે કે ક્રાફ્ટ નું કર ક્રાફ્ટનું બધું કરાવે છે બધા બર્ડ્સને એવું ક્રાફ્ટમાં કરાવે છે અને આ આજ પંદરમી ઓગસ્ટને એવું બધું આવે છે છવ્વીસમી જાન્યુઆરી ને એ બધે દેશ ભક્તિના આવે છે. તો ત્યારે એ લોકોને એક થીમ આપે છે કે બધા કોઈ એક નેતા બનીને આવો કે કાંઈ પણ દેશભક્ત બનીને આવો અનેને એના વિશે થોડુંક કંઈક બોલો અને એવી રીતે એ લોકોના વિશેની એક નિબંધ સ્પર્ધા પણ એ લોકો રાખે છે કે જેથી કરીને બાકીના બાળકોને ખ્યાલ આવે કે માનો કે સરદાર વલ્લભભાઈ ભાઈ પટેલ છે કે મહાત્મા ગાંધી છે તો કોઈ કોઈ છોકરાઓ છે એનું પાત્ર ભજવે અને કોઈ છોકરાઓ છે એના વિશે એનું જાણકારી આપે કે શહીદ ભગતસિંહ છે કે આ લોકોએ બધાએ આપણા દેશ માટે શું શું કર એક માહોલ સરસ બની જાય છે અને તમે જેમ કીધું જગન્નાથજીની યાત્રા ન હોય તો એનું પણ આયોજન સરસ કરે છે કૃષ્ણ ભગવાન દોરે છે જેમ જન્માષ્ટમી આવે ત્યારે પણ કૃષ્ણ ભગવાન ના બધા ડ્રોઈંગ સરસ સરસ કરે છે બધાના દરેક ના મનમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો કંઈક અલગ જ હોય છે કોઈ રાધા કૃષ્ણ બનાવે છે, કોઈ કૃષ્ણ ગાયો ચરાવ બનાવે છે કોઈ કૃષ્ણને ખાલી વાંસળીવાળા ઉભા હોય ત્રિભંગી સ્વરૂપ એમાં બનાવે છે તો આ બધી કોમ્પિટિશન પણ બહુ સરસ ભાગ ભજવે છે બાળકો ના માનસ પર
હા બહુ સરસ છે આ બધું પછી
હેલો હલો હલો હલો હલો